હા બોલો.
નમસ્તે.
નમસ્તે.
કેમ છો?
અચ્છા. હ
હું પણ મજામાં જ છું. આજ આજ મને તારી સાથે એક્સરસાઝ અને ફિટનેસ નું મહત્વ
હ
આ વિષય પર વિસ્તારથી વાત કરવાની છે.
હ હા હા. હેલો.
હા બોલોને.
હા નિયમિત એક્સરસાઇઝથી. રાત્રે ઊંઘ સારી આવે છે શરીર એક્ટિવ રહે તો રાત્રે આરામથી ઊંચ આવે છે જે લોકોનો ઊંચન આવતી હોય તેમને ચાલવું
હમ. હા સાચું છે ઘના લોકો કામના એટલા વ્યસ્ત હોય છે ન કે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપતા નથી. પણ શરીર સ્વસ્થ હોય તોજ જીવનમાં આનંદ સાચે મળી શકે.
હ હા. એ તો ખૂબજ જરૂરી વિષય છે આજકલ એની ભાગ દોડ ભરી જિંદગીમાં ફિટ રહવુ ખૂબ મહત્ત્વનું બની ગયું છે.
હમ. હ પેલેતો આ કે એક્સરસાઇઝ એટલે છું
એક્સરસાઇઝ એટલે શરીર આની સક્રિય મજબૂત અને સ્વસ્થ રાખવા માટે. કરવાના આવતી શરીરિક ક્રિયાઓ જેમ કે ચાલવુ દડું યોગ સ્ટ્રેચિંગ સાયકલિંગ પ્રયામ પ્રયામ જીમ એક્સરસાઈઝ ડાન્સ સૂર્ય નમસ્કાર આ બધું બધું એક્સરસાઝના ભાગ છે.
હા એટલે રોજ શરીરને હલન ચલન આપ આપવું એ એક્સરસાઇઝ નો આધાર છે.
હા જો આપ કે દિન ભર કેવલ બેેશી રહી હૈ મોબાઈઇલ જોઈએ ટીવી જોઈએ કામ કરતા એ એ પણ શરીરાની હાલચલના આયે તો શારીરિક ધીરે ધીરે કમજોરી થકા લગે.
હા આજકાલ તો ઘણા લોકા સમય નથી એવું કહે છે. પણ પછી પીઠદર્દ વજન વધારો થકાવટ સુસ્તી આ બધા સમસ્યા આવી જશે.
એટલે થોડીક સમય કાઢીને એક્સરસાઇઝ કરવું જરૂરી છે.
બરાબર. હમ હવે ફિટનેસ શબ્દનો અર્થ સમજાવને.
ફિટનેસ એટલે શરીરની હવી સ્થિતિ જેમાં વ્યક્તિ સ્વસ્થ કુર્તિવાન સક્રિય અને તકાદભર હોય. ફિટ માનસ જલ્દી થકતો નથી કામ સારું કરી શકે છે શરીરમાં સંતુલન રહે છે. અને મન પણ તાજુ રહેે છે.
બરાબર. એટલે ફિટનેસનો સંબંધ કેવલ વજન થાય નથી પણ સંપૂર્ણ આરોગ્ય સાથે છે.
હા એકદમ કોઈ પણ પતળો હોય પણ કમજોર હોઈ શકે અને કોઈ થોડી હેલ્થી બોડી વાળો હોય પણ ખૂબ ફિટ હોઈ શકે ફિટનેસ એટલે લેતા તાકાત લવચિકતા સહનશક્તિ સંતુલન અને સ્વસ્થ
બરાબર સાચી વાત છે તો એક્સરસાઇઝ નું મહત્વ શું છે?
એક્સરસાઇઝ શરીર માટે દવા સમાન છે એમથી શરીરમાં સંચાર સારો થાય છે માસ્પોષી મજબૂત બને છે. હડકા સારા રહે છે વજન નિયંત્રિત રહે છે અને શરીરની કાર્યક્ષમતાઓ વધે છે.
સાચી વાત છે બરાબર. હા મને લાગે છે કે લોકો નિયમિત ચાલે યોગ કરે. અથવા વર્કઆઉટ કરી એ લોકો વધારે ફ્રેશ લાગે છે.
એક્સરસાઇઝ ના કારણે શરીર માં ઉર્જા વધે છે. આલ સ્તુતિ અને થકવાટ થકાવટ ઓછી થાય છે હૃદયમાં માટે ફાયદા
હમ એક્સરસાઇઝ હૃદય માટે કેવી રીતે ઉપયોગી છે
નિયમિત એક્સરસાઇઝ થી હૃદય મજબૂત બને છે રક્ત સંચાર સુધારે બ્લડ પ્રેશર નિયંત્રણમાં મદદ મળે છે અને હટ ડિસીઝ નો ધોકો ઓછ થઈ શકે છે
હમ સાચી વાત છે એટલે રોજ ચાલવું સીડી ચડવું હલકું જોગિંગ અથવા યોગ આ બધું હૃદય માટે સારું જ છે
હા ખાસ કરીને ચાલુ સૌથી સરલ અને અકારક વ્યાયામ છે
બરાબર વજન નિયંત્રણ માં મદદ વજન નિયંત્રણ માટે એક્સરસાઇઝ કેવી રીતે મદદ કરે છે
એક્સરસાઇઝ થી શરીરાની કેલ રિબળ છે જે લોકોનું વજન ઉવા દી હૃદય હોય તેમનું ચાલવું યોગ્ય સાયકલિંગ ડાન્સ અથવા વર્કઆઉટથી ફાયદા થાય છે
પણ કેવલ એક્સરસાઇઝથી વજન ઓછું થાય
નહી એ સાથે યોગ્ય આહાર પણ જરૂરી છે પણ એક એક્સરસાઇઝ વગર વજન નિયંત્રણ કઠિન બની શકે
હા જો કોઈ રોજ જંક ફૂડ ખાય અને બિલકુલ હાથ ચાલ ન કરે તો વજન વધવાનું ધોખું જ જરૂર છે
હા
બરાબર છે એક્સરસાઇઝ થી શરીર ની તાકાત કેવી રીતે વધે
એક્સરસાઇઝ થી માંસપેશીઓ મજબૂત બને છે શરીરમાં ફ્લેક્સિબિલિટી વધે છે સાદા ચલ ચલાયમાન રહે છે હડકા ને પણ મજબૂતી મળે છે ખાસ કરીને યોગ્ય સ્ટ્રેચિંગ સ્ટ્રેટ એક્ સાાયઝા માટે ખૂબ ઉપયોગી છે
એટલે રોજ થોડા કે સ્ક્વેટ સ્ટ્રેચિંગ હાથ પગની એક્સરસાાઈઝ કરવી અ સારું જ છે
હા જેમ શરીરની કામ માટે ચાલવું જરૂરી છે બીજ રિતે રીતે એક્સરસાઇઝથી શરીર સક્રિય રહે છે માનસિક સ્વસ્થ સ્વસ્થ માટે ફાયદા
હમ એક્સરસાઇઝ નો અસર મન પર મનપર પણ પડે છે ને
હા ખૂબ એક્સરસાઇઝ તના આવ છો કરે છે મન પ્રસન્ન રાખે છે ચિં ઘટાડે છે અને મૂળ સારો કરે છે
હા એવું
એ કેવી રીતે
અ કારણ કે એક્સરસાઇઝ કરતા શરીરમાં એવો હોર્મોન્સ નીકળે છે મનેને હલ હલંકુ આનંદી અને શાંત અનુભવ કરવાય છે એટલે જે લોકો નિયમિત એક્સરસાઇઝ કરે છે એ લોકો સામાન્ય રીતે વધારે પો પોઝિશન ફીલ કરે છે
બરાબર હા મને પણ ચાલવા જાવું ત્યારે મ હલકુ લાગે છે.
હા બિલકુલ કરે એક માનસિક થકાવટ હોય તો થોડી વોક અથવા યોગ્ય પેન ખૂબ મદદ કરે છે.
હા ઉ ઉ સુધારવા માં મદદ કરે છે.
હા નિયમિત એક્સરસાઇઝ થી રાત્રે ઉગ ઉઘ સારી આવે છે. શરીર એક્ટિવ રહે તો રાત રાત્રે આરામથી ઊંચે આવે છે જે લોકો ચી ઊંચ ન અ ઊઘ ના આવતી હોય તેમને ચાલવુ યોગ્ય બ્રેથિંગ એક્સરસાઇઝ થી ફાયદા થઈ શકે.
આ તો ખુબ સરસ વાત છે આજકાલ ઘરના લોકો મોબાઈલ વધારે જોવાથી પણ ગની સમસ્યા અનુભવ કરે છે.
હા બર હા એટલે બોડી મુમેન્ટ જરૂરી છે ડાયબિટીસ અને બીજી બીમારીઓ માટે તે ફાયદા
ડયાબિટીસ અથવા બીજી બીમારીઓની એક્સરસાઇઝ ઉપયોગી છે.
હા નિયમિત એક્સરસાઇઝ બ્લડ, શુગર નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. ડાયબ ડાયબિટીઝ, મોટાપા, બ્લડ પ્રેશર, જોઈન્ટ પેઇન ડીઝીઝ ડાયઝેશન પ્રોબ્લેમ આપ પદમામા એક્સરસાાઈઝ ઘન્યૂ ઉપયોગી સાબિત સાબિત થઈ શકે.
એટલે ડોક્ટર પણ ચાલવા યોગ્ય અને હલકી એક્સરસાઇઝ કરવાની સલાહ આપે છે.
એકદમ પણ જે જેને ખાસ બીમારી હોયને એને ડોક્ટરોની સલાહ થી યોગ્ય એક્સરસાઇઝ પસંદ કરવી
બરાબર બાળકો માટે ફિટનેસ કેટલું મહત્વનું છે?
ખૂબ મહત્ત્વનું બાળકો જે ફક્ત મોબાઈલ, ટીવી, ગેમમાં વ્યસ્ત રહે અને બહાર ન ફેલે તો શરીર કમજોર બની શકે એટલે તેમને દોડો કુદ કુદ, આઉટ ડોર ગેમ, સાયકલિંગ, યોગા આ બધુ બધા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ છે.
હા બાળકો મરા શરીર ની તાકત લવચિકતા અને સહન શક્તિ વધારવા આઉટડોર એક્ટિવિટી જરૂરી છે.
અને એનાથી તેમનું મન પન ફેશ રહે છે, અભ્યાસમાં ધ્યાન ન વધે છે.
બરાબર છે.
મહિલાઓ
વૃદ્ધ લોકો હા વૃદ્ધ લોકો માટે એક્સરસાઇઝ કેવી હોવી જોઈએ?
હા. મહિલાઓ ઘર કામ બાળકો પર પરિવાર કામ, ધંધો ઘણી જવાબદારીઓ નિભાવે છે. એટલે તેમ તેમને પ્યાન પોતાના શરીર પર ધ્યાન આપવુ જરૂરી છે. ચાલવુ, યોગ્ય સ્ટિચિંગ લાઈટ સ્ટ્રેથ એક્સરસાઇઝ આ બધું મહિલાઓ માટે ખૂબ લાભદાયક છે.
સારું તમારી જોડે વાત કરીને ખુબ મસ્ત લાગે છે. હા. સાંભળો ધ્યાન રાખજો થેન્ક યુ.
હા.